શું કરું તુંમે
હું પણ બેસે ર જ છું મારે છે ને હમણાં જરાક પાણી પીવાનું છે. પછી પી ને વાત કરા
અચ્છા હા સારું
હા તમે શું કરતા હતા
કઈ બેસે ના બસ અહીં તમે
અરે મને પાણી થી પેલું જલદેવતા વાળું યાદ આવી ગયું જેઠાલાલ માં
ઓહહ અચ્છા
હા. તો તમને ખબર જલદેવતા વાળું એપિસોડ વાળું કયું છે એ મને હા એટલું ખબર છે જલદેવતા વાળું મને ક યાદ આવેલું તો તેમાં શું થયું હતું.
પુ ફસે છે તો નહ વાળો તું એ ટાઈમ પર જ જલ્દી પણ એપિસોડ આવ્યો હતોું ને ત્યારે અને મુંબઈમાં પાણીની બહુ જ તંગી હતી
હમ હમ બરાબર
તો છે ને એના એક દિવસ પહેલા છે નેે ર જેે જલ દેવતા વાળો હતો ત ત્યાં આવ્યો હતો પણ ત્યારે જ બાપુજી એને જોઈતા આવ્યો હતો. એટલે એને કીધું હતું કે તું અહિયાં થી જતો રે ને એટલે બધાને એમ કીધું હતું ચોર ચોર આવી ગયો તેને હલ્લા મચાવી દીધો હતો તો એ જતો રહ્યો હતો પછી બીજા દિવસે પણ આવ્યું હતું પણ છે ને ત્યારે ટેમ્પુ ફસી ગયેું હતું એ લોકોના સોસાયટી માં એટલે તે પાણી બંધ કરી ના શક્યો હતો તો સવારે શું થયું છે ટેમ્પો ફસી ગયલો હતો ને એ તો તમને પછી થી યાદ હશે ને કઈ
હા હા બધું ટેમ્પો ફસી ગયેલો નહી પેલા તો શું થયું કે સવારે એમ બધા શું કેવાાઈ ઉઠેલા હતા ત્યાં તો પેલો બાપુજી બહાર આવે છે ને બધાથી પેલા એ જ આવે છે ને હમ હમ
પછી તો એલા બાપુજી નીચે આવ્યું તો પછી જોઈ કે ટેમ્પુ વસેલું છે. તો જેઠી જેઠિયા કને અડડા પછી પછી મહેતા સાહેબ અયર સોળી બીડે બધાને બોલાવે પોપટલા લાઈમ કહીને બધાને જમા કરે
હા હા નહી પછી તો લાસ્ટમાં બધા એમ નીચે આવે જેઠાલ ને પ બોલા આવે કે બધા બધા સોસાયટી ના લોકો એમને બોલાવે ત્યારે એને એમ કે ટપુ એ કઈ કર્યું હશે અરે સવારે સવારે મેં એ શું કરી દીધું એમ કરીને તેને કહે છે
એજ હા એજ નીકળે છે પછી એ સોઢી તો ઉઠીને નહી આવે કેમ કે એતો રાત્રે મોડા આવેલો એટલે એ તું નહી આવે પછી બાકી બધા નીચે જમા થાય તો બધા એવું કે આ ટેમ્પો કોણ છે કોનું ગયું છે બધું એટલે કે પછી લોકો કે આ ટેમ્પો કશે જેઠાલાલ નો તો નથી કેમ કે એમાં જીજે લખેલો છે
એટલે જેઠાલાલ ગડા
હા એજ ને
યાર બોલે હાને તો બધા જેઠા ત્યારે બધા જેઠા જેઠાલાલ નીચે આવે એણે એમ કે સુંદર તો નંગ છે એક એ જણે જ કશુંક કર્યું હશે તો એ સુંદરને ફોન કરશે પેલા તો સ્પીકર પર રાખવામાં એને ડર લાગે છે કારણ કેને એવું કે હવે જો એણે મંગાવેલું હશે તો બધા મારા પર ચડી જશે તો ધીરેથી કોલ કરે તો પેલો અયર કે સ્પીકર પર વાત કરશે પેલે અવાજ જરાક એમ અમને પણ સાભળાય ને એવી રીતે તો તેમ કર પછી એ સુંદર હા પણ પાડે પછી એ કે નહી આટલું બધું તો કઈ નથી મંગાવું હમણાં સુધી તો મેં તો જ એતો હમણાં મંગાવવાનો હતો તમારા માટે હમણાં તો કઈ મુકેલું જ નથી મે અયા
હમ એજ અને પછી પેલા નટુકાકા બાગા ને પણ એક વાર ફોન કરીને ચેક કરે કે લોકો એ તો કઈ નથી મંગાવું ને પછી પેલો જેઠાલાલ કેવી રીતે કે કે આ ટેમ્પો જ સપ્લાયરના ચસ કેમકે એના તરફ મોઢું છે એટલે
હા હા પછી બધા એમ કે પેલો કઈ પણ જેઠાલાલ કઈ પણ એટલે કઈ પણ થોડી બોલાય તમારાથી એમ કરીને પેલો કહે છે હને હમ પછી જેઠાલાલ ઐયર ને પૂછે કે તમને તો બધાને નહી સંભળાય તે વાત તો બરાબર છે તમને કઈ રીતે ના સંભળાવ્યું કારણ કે તમે તો સૌથી નજીક ના છો ત્યાંના
હા એજ પછી આવું બધામાં પછી છેને જેઠાલાલ કે આ ટેમ્પો એકની હશે એમ કેમ કે આપણા વચ્ચે કોણ નથી એમ કરીને કઈક તો કે અને પછી કોઈ લોકો કઈ સોલ્વ કરે તો નહી જેઠાલાલ કે પ્રદ્યુમન ગડાએ હમણાં કઈ કીધું છે પ્રદ્યુમન ભીડે એ હમણા કઈ સોલ્વ કરીયું
હા બરાબર મેં પણ સાંભળેલું એ વાળું તો પછી પેલામાં પછી પેલો બાપુજી એમ કે અરે આ બધું છોડો અને હમણાં પેલા જે બાળકો હોય છે તે લોકો સ્કૂલે જવાનું હોય છે એ લોકો નું કોઈ પ્રોજેક્ટ હોય છે તે સબમિટ કરવાનું હોય છે એટલે કે ત્યાં ભરાવાનું હોય છે તો એ લોકો કોને એમ કે અરે પેલા લોકો કે આજે ક્યાંથી આજે તો અમે છૂટ છુટી તમાર છુટી એ લોકો ખુશ થઈ પછી ટપ્પુ જે હોય છે તે એમા કહે છે કે ના ના છુટ્ટી કે આજે અમાર મેઈન સબમિશન છે આજે તો અમને જવું જ પડશે તો એ લોકો કેમ કે અમે અહીંયા છાપરા પરથી ચડીને જતા રસુ એનાથી એના પહેલા એ લોકો પેલું ટાયર વાળું ને સીડી વાળું પણ કરેલું હોય ને
હા હા પેલા અ હું કેવાય મેહતા સાબને પણ ઉદયપુર જવાનું હોય ને
હા હા હા તો એને સીડી થી એમ જ તો દયા પોતાનું મૂળ સીડીમાં ફસાવી લે પછી એનું ગળું
હા એજ પછી ટપુસી ના લોકો છે ને જાય પેલું કરવા ઉપર સીડી પરથી ચડી એમાં પછી ગોગી પગ ફસી જાય
હા બરાબર એજ છે જ
હમ
પછી તો એ છે કે ગોગીનો પગ ફસાય છે એના પેલા રસ્સીથી ડોક્ટરને બોલાવે પેલા અહીંયાનું ટાંગ તૂટી ગયેલું હોય તો સીડી પરથી પડી જાયએ
હા એજ એ છે ને લોકો જતા છે ને બોલાવે ડોક્ટર
ટાયર થી પી ટાયર વાળું પણ કામ નહી આવે તો એ જ કે પછી એ લોકો વિચાર કે ટેમ્પો કોનો છે કેમ્પો કોનો છે એમ કરીને પછી જોઈએ જોઈને તો સાઈડ પર બધા જોઈએ જેનો ટેમ્પો જાવ કે આ તો ટેમ્પો મારો છે મેં ઊંઘી અહીયા આવીને પછી તેને બધું ગુસ્સો કરે અને ટેમ્પો પછી ખાલી થઈ જાય હા પછી રાત્રે પેલો આવે ને કુદી ને
હા એ પછી જ મહેતા સાહેબ આવેલા હોય તો એ જ ને ફોન કરીને બધાને બોલાવે પછી જેઠાલાની બધા જાય પછી એ લોકો બધાને કે કે પાણી પછ મેં બાદ મે પછી નીકળી જાયને પી જતો જોતો પણ કય કે પામ બચાના
હા પછી પેલો એમ કે હું તો કાલે પણ આવેલો હતો પણ અહીંયા ટેમ્પો ફસાઈ ગયેલો એટલે પછી હું અંદર નહીં આવી ગયો
હા એ પછી જેઠાલાલ પૂછ
હા પછી બધા એને બહુ એન્ટિક રીતે જોય
હમ એજ
જ્યારે એમ અયયના ઘરે જઈને પગ તૂટી ગેલો હોય તો પેલો મહેતા સાહેબના એટલે કેના વર્થી પેલો ફોન કરી દઠા કે ચાલો આપણે જઈને તેને જોઈ આવી કેને શું થયું છે એમ
હમ
હા તો એ જાય છે તો એમાં એમ જ કહે કે એટલે પેલો બૂકીને બધું લઈ જાય છે તે લોકો કઈ નાસ્તો વાસ્તો લઈ જાય છે એના માટે તેમમ કે જોયું તમારું પગ તું જોયું તમારી કેટલી બધી સેવા કરતા છે લોકો એમ કરીને બોલે છે
હા એ જેને પછી પેલા પીને પોકે આપે તે પછી અંદર ત બેડ મૂકે પછી જાય તો ભાઈ બીજી જગ્યાએ એમ ખ એને મકી પછી જેટને પકડી ને રાખો ને પણ તમને શું થતું છે
હા એજ એજ પછી પછી તેમાં બધા એ લોકો આવી જાય ને બધું સાફ એમ બધું ઠીક થઈ જાય ને પાણીની જે પ્રોબ્લેમ હોય તે પણ બધી સારી થઈ જાય છે
હા મંદિર પાછ કેટલી મજા આવે પણ કે કોીએમાં સ્ટાર્ટિંગ થી લેય ને એન્ડ તક એટલી કોમેડી થઈ ને
હમ્મ ચાલો હું તમને ફોન મુકુ હ ને
હ સારુ